હલો
હાલો
હા બોલો હું કરો
દસ ચોખા બેઠાતીવી જોઈએ.
હા છે.
ત તમે શું કરો
અમે જો જમીને લાંબા પૈડા ઉટ આરામ કરી જા
આરા
હા હવે પછી બપો પછી તો આરામ જ હોય ને છ વાગાઓ તે હું કામ ના ના અટાણે તો પછી કઈ નથી કરતા મોડેક થી કરીએ
હા એટલે કઈ આમ ઘર બેઠા બીજું કંઈ કામ નથી કરતા.
ઘર બેઠા મશીન ન પછી જથ્થાબંધ લઈ આવએ એ કરતા હોય હમણાં કંઈક ઓછું છે એટલે ઓછું આવતું હોય એટલે મોડેક થી બેઠા હોય.
ટાઈમસીન કે
હા સિલાઈ મશીન
હ એમાં શું લઈ આવો
એમાં ઓશિકા ના કવર હોય ગાઢલી ના કવર હોય. અલગ અલગ આવતું હોય.
કટિંગ કરવાનું કે આપે એ કટિંગ
ના અમુક તૈયાર હોય ને અમુક આપડે કરવાનું હોય. ભાવ પ્રમાણે હોય કરી ગયલું હોય ને તો ઓછા ભાવ હોય. પો શીિકના
કટિંગ કરેલો આવતો હોય તો ઓછો ખાવય છેવ
હા તો ઓછું હોય નકર વધારે હોય વટાણે છે તો મારે બધું ઓલ પાંચ નું એક આવ કટિંગ કરવાનું એમ પાંચ વાળું છે એક આપડે કરીએ ને તો પાંચ રૂપિયા દઈ એનું કટિંગ કરવાનું આ જોઈન્ટ કરવાનું કટિંગ પછી સિલાઈ કરવાની વાર લાગે
હા હા સારું તો લ તો ભેગું જ લઈ આવતા હશો ને બે દિવસ દસ કે અઠવાિયું પંદર દિવસ
ના ના પાંચ વાળા છે ને તો હું છે તો કેટલો ટાઈઇમથીં લઈ આવીવી કટિંગ કરવાના છે ખાલી પટાન પટાજ છે કટિંગ એ બાકી હોય અને સીવવાનું
બધું બાકી હો એટલે એમાં વાર લાગે કેટલે ભેગું જ લઈએ દઈ આપને જ થાય ત એવું કઈ ફરજિયાત ન હોય કે આપડે દેવાનું જ
એટલે એવી રીતે પૂછવું કે અમુક આપને ટાઈમ આપે કે અઠવાડિયામાં પાંચ દિવસમાં અમારે અત્યારે અમારે એવું કામ લઈ આવતા હોય તો એમ કે કે પાંચ દિવસનોો છે પાંચ દિવસમાં દઈ જજ આ એટલા વાર જાજો કેટલા થશે દેવાનું હોય તે પ્રમાણે લેવાનું હોય એમ એવી રીતે એટલે પૂછવ
હા કટિંગ કરી ગલાવે ને તો બીચે ત્રીજે દ દેવાનું હોય પણ એ એક ધીમા થઈ જાય એમ તમે બેહો ને બે ત્રણ કલાક તો એ થઈ જાય એક દિવસમાં એટલે એને બીજા દિવસ દેવાનું જ હોય ને કટિંગ કરવાનું હોય ને એ કઈ ઉતાવર ન હોય એને નકામાં પીસ જે હોય ને ઈ ભેગા એને કર્યા હોય જથ્થાબંધ ના ઓલા કટિંગ કરતાતા હોય ને મોટા ટાકા હા પછી એ આપને દે એટલે એની ઉતાવર નું હોય એને
દુકાન હોલસેલની હોય મતલબ કે હું હોલસેલ દુકાન હોય એમાંથી એને આપણે ઓછાળને એવું લીધું હોય તો એમાંથી છેલ્લે કપાતા વધધું હોય
બહી થવા
કાપોડ એમ હ પટાય એટલે એ એને વેસ્ટ માંથી બેસ્ટ કરીને વેચવાની
કરે હા એટલે પછી આપણે સીવવા દઈએ એટલે એને કઈ ઉતાવળ ન હોય એને એમ કે પછી જે કટિંગ કરી ગયેલું હોય ને એની ઉતાવળું એટલે એ તો તરત આપડે દેવું પડે એમ અને પછી કટિંગ કરી ગયેલું હોય એટલે આપણે ઉકલે
આવતું હોય એનું તો પણ પછી ફિક્સ હોય ને કેમ એનું તો મશીન જ મારેલું હોય એને ટંગ સાછા આવતા હોય સીવાને એટલે એ પ્રમાણે મશીન માં રહેલું હોય એટલે પછી એનું ઉતાવળ હોય ને
હા
અમારેહી એમ જો હોય ના હું એમી સ્ટેશનનું કરું જ છું થોડું થોડું અત્યારે એમાં એવું હોય કે અમારા એ બધું અલગ અલગ કામ આવે આપડે કેમ દુલ્હન સેટ આવે પછી સાદી આપડા ઝુમર બુટી ને એવી લઈએે ને
હા
દુલ્હન સેટનો જોકે ભાવ એ ખરખો જ હોય પણ એમ વેરાયટી બધી અલગ અલગ વસ્તુ તું હોય ડિઝાઇન એમાં બધા પીસ અમુકમાં અમારે આવે ખીલી ને મોતી એનો મટ એ લગ અ લગથી કાચો માલ કાચો માલ જ આપે. એટલે એ આપડે પેલા હું ઓોલું કેમ લોખંડ નું હોય એવી રીતે જ હોય આપડે આ ઝુમર માં હે નીચે ખબર ઓલા મોતીવાડા આવે. હા એમાં એ પેલા ખીલી હોય એમાં મોતી પોરવે પછી ઝુમર ના ના પાકા હોય એમાં વાળી દેવાની.
હ ચીપિયા જેવું આવે કે આ મા. એ કરવાનું કે કે મા આવ પકડ આવે ક
ના ના એવું એનું પકડ આવે આપડે કેમલાસ. ની પાસે જાય તહેવરું પકડ હોય વારવાનું ઝીણું ને જાડું નેવા ન હોય. એવી રીતે બેને પકડ આવે એમ.
ઠેક એવું પકડ આવે હા.
હા પકડે થી જ વારવા ટૂંક માં પકડનું જ કામ કએ અહીયા.
હા તો સારું ઉકલે એમાં એથે તો પછી લાગી જ.
ના હથે તો હાઈથે ના હોો રહી હ. થ છે ને. વધુ કડક હોય અમુક ખીલી પોહોંચી હોય પણ આઈથે જોઈ એવું ના વડે ને પકડ હોય ને તો આપણે એને સેફ જેવો દેવો હોય ને એવું દી હ. આમાં એવું હોય પાછું કે ખીલી મોતીમાં હ ને એનો ગોળ એ સરરખી રેવી જ જોઈએ એમ. પછી આડાહડી કે ફિક્સ ટુ ફીસ જ હોય એ મોતી હોય ને એને સેટ મોતી પરરવાઈ ગયું પછી એને વાળી જ દેવાનું એમ સીધું પછી તમે ઘડીક રાખો અનેને આમ. થી આમ ફેરવો અને સાઈડમાં વયું જાય ને એવું નહીં થવા દેવાનું. તો એ કામ ન હાલે તો પછી રિટર્ન આવે પાછું. તો એ પાછી મિનાર તો ભલ પડે. પાછું ખોલાવે વરી પાછું આપણું હરખું કરવાનું પછી તા વ વળીિત ગઈ વ
હા.
વાકા ચૂકી તો એને સીધી કરવીને પાછું કરવું એમને.
ઓઠ.
એટલે આમ તો અહીંયા એ પરફેક્ટ હોય ને એને જ વધુ તો આપે એમ શીખવાડે પેલા થોડું થોડું આપે એક. અમારે તં આવે છે એટલે વાંધો નથી એમ તો ડાયરેક્ટ જો હોય કારખાને થી તો એ નહી આપે પણ પછી એટલો ટાઈમ ન હોય લેવા જવાનોને દેવા જવાનો તો ભાવ વધુ મળે.
હા.
પછી અલગ હોય અમુક દુલહન સેટ આવતા હોય તો એમાં અમુક મકડીી વાળા હોય. ખબર હોય તો આપડે નીચે ઓળલા નાના અને મોટા ને એવા મોતી નાખવાનાને એવું રીતે. અલગ અલગ મટરિયલ હોય એને ભેગું કરીને એવા સેટમાં બધું નાખવાનું એમ.
હા.
અમારે વધુ દુલ્હન સેટ ના વધુ આવે છે. અમુક જગ્યા એ જે કામ હોય એમાં જ ઉમરબુ્ટટી ચાલે પછી એમાં તમારે પાંચ નાકાથીય. અમારે તો જો હું લઈ આવું નિનીરાત વાળું જ છે તમારી જેમ ઉતાવળ નો ના હોય ને જી કરતા હોય ને દરરોજ
હા.
કાં એ ફિક્સ હોય એનું એને એવું હોય. કે આજ લઈ એવાનું કાલ દઈ દેવાનું.
ઠેક હા નાનું નાનું કામ હોય એટલે બીચે દ દેવાય જાય.
એમાંયના એનો ફિક્સ હોય એવું એ રીતે કેને છે ને. જીપેલા કાવલો હોય ને કારખાના વાળા મતલબ કે હું કારખાના વાળી છું બરોબર તો મેં તમને આપ્યું એટલે હું તમને ટાઈમ આપ કે પાંચ દિવસનો
હા.
પણ તમે જે તમારી સાથે જે બાઈયુ જોડાયેલું હોય ને એને તમારે એ પ્રમાણે જ દેવું પડે એમ કે તમને કેટલાનો મતલબ મે દ હજાર કરી એ પીસે તો તમે પાંચ બાઈ દઉ તો બે બે હજાર કડી થઈ જાય ને એમ.
હા.
તો ઈ આજ હાજે દઈ દેવા આજ હવારે દીધું હોય ને તો કાલ હવાર પાછું દઈ દેવાનું એટલા વાગે. ચોવીસ કલાકમાં પછી તમે એક એક ઈ ચોવીસ કલાકમાં તમે દસ હજાર કરી કાઢો તો એ પ્રમાણે પૈસા મળે. અને બે હજાર કરો તો એ પ્રમાણે એમ.
ઓકે હા.
પ્લે એક ખીલી મોતીવાયેલા હજાર કડી કરે ને એટલે પંચાવન થી સાહિઠ રૂપિયા આપે. પછી કમિશન ઉપર હાલતું હોય એનું તો. ડાયરેક કારખાને થી લઈ આવતા હોય ને તો સાહિઠ રૂપિયા પડે. હજાર કડી થઇ જાય ને
હા.
એટલે સાહિઠ રૂપિયા અને ઓલાને પાછું એ બીજા અને એની પાહિથી લઈને સાહીઠે પડતું અને બીજી પાંચ બાાયુ રાખી હોય. તો એને પચાસ રૂપિયા એ દેતા હોય. એઈ વરી એક બેન હોય તો એ પાસે એને બીજી બે ચાર બાઈઓ રાખી હોય. તો એ પછી પ્રમાણે એમાં ભાવ ઘટતો જાય એમ.
હા.
આપડે માર્કેટિંગમાં કેમ સેલિંગ થતું હોય એવી રીતે આમાંય.
હમ્મ એ જ
હમ્મ થઈ જાય વાંધો નો આવે.
હા.
કઈ નહી તો પાંચ પાંચ છ છ હજાર કરીએ કરી લેશે.
હ અ તો હારું કેવાય.
હ એને તો કરી લે પણ હું તો બહુ ઉતાવળ નો હા. ઘરે બેઠા એમ દઈ જાય ને લઈ જાય એની સ્પીડ હોયને કોઈ નડ કે નાના છોકરાને એવું કંઈ ના હોય તો એ વધુ
હા પછી આપડે દેવા જવાનું કે લઈ દઈ જાય.
અમુક જગ્યા દઈ જાયને અમુક જગ્યા એ લઈ જાયને અમુક પાછું દેવા જાવું પણ જી બહેન હોય ને એક રાખા જ હોય એને એ આપણે અહીંથી દઈ જાય કહી કે તમે દઈ જાવ લઈ જાવ લેવાનું આવે તો એઈ બેન થઈ જાય એટલે આપડે કઈ દેવાનું મારો થઈ ગયું છે એટલે એના ટાઈમે આવી પાછાને લઈ જાય એમ એક હારે ચાર પાંચ બાાયું હોય તો બધીને પછી એકાબીજા નો ધુવે તો કરાવું. પડે તો એ નથી ટાઈમે હું તો લઈ આવ એ નિરાત વાળુ જ હોય છે ઈ બેન બાજુમાં રહીશે તો એને ત્યાંથી લઈ આવુંને પાછી દઈ આવું.
હા હા તોનું વાંધ
અમાર થોડુંક નિરાત વાળું હોય હું નિરાત વાળું જ લઈ આવું પછી ઇમરજન્સીમાં આવું ના પોછાય એમ.
હા. પછી આપડે તો કેટલા કામ હોય બારે જવાનું થાય ને અચાનક ક્યાં જવાનું થાય
જવાનું ખાય ચિંતા ન તો ન ખાય આ ઓલું લીધા પછી અમુક છે ને વેપારી બેનો રાખી હોય જે કામ કરતા હોય ને એ ઠીક તો ભૈયા ને
હા
પછી થાય કે ન થાય તો એ દેવું પડે કામ અને હું તો નિરા ઠોડું જ લઈ આવવું એટલે જેટલું થાય એટલું એમ
હા પછી વેચમાં કે એ જવાનું થાય તો એ ઉપાધિ ન હોય એક દી પૈડું રહી
કેવા થાય કે અમારે બહાર ગયા એટલે નહીં થાય અને ઓલું ચોવીસ કલાકવાળું આવે ને આટલે આ જ સવારે કાલ હોવાર પછી હોવાર લઈ લીધું પછી તમે સાંજે પાંચ વાગ્યે ફોન કરો કે ભાઈ મારાથી નથી થવાનું તોનું હલે
હા
તમારે પછી બીજા કોઈ કરાવવાનું સેટિંગ કરવું પડે
હા છે
સારું લિ હાલો તો હું રાખું પણ
એ હા